હું આજે ગામ અને શહેર વિશે વિચારતી હતી એટલે તને ફોન કર્યો તું શું કરી રહી છે
હું ઘરે જ છું તરફ ફોન આવ્યો એટલે મને પણ આ વિષય યાદ આવ્યો. કે બોજ
હું વિચારો છું કે કામ નો જીવન બો શાંત અને સરળ હોય છે તે લોકો એકબીજાને ઓળખ રાખે છે અને મદદ પણ કરે છે.
હા સાચું છે ગામમાં સંબંધો બહુ મજબૂત હોય છે. પણ શહેરમાં જો દરેક પોતાનામાં જ હોતા હોય છે.
તેરમાં સુવિધા હો ધું મરે છે જેથી કે મોતો સ્કૂલ કોલેજ, હોસ્પિટલ અને બસ ટ્રેન પણ સરળ મળી જાય છે.
એ તો છે જ. શહેરમાં જીવન ઝડપી હોય છે એટલે બધું ઝડપથી થઈ જતું હોય છે. મન શાંતિ ઓછી મળતી હોય છે.
ગામમાં સવારે પક્ષીઓ નો અવાજ, ખેતરોની હરિયાલિ અને તાચી હવા બહુ ગમે છે મને..
મને પણ એ બધું ગમે છે. શહેરમાં તો ટ્રાફિક અને અવાજ જ વધારે આવ્યા કરતો હોય છે.
સાચી વાત પણ હવે શહેરમાં નોકરી અને આગળ વધવાની તક પણ મળતી હોય છે ને.
ભણતર પછી સારી નોકરી માટે શહેરજ જવું જ પડે છે. એ વગર આગળ વધવું મુશ્કેલ ઉકેલ જ છે.
એટલે એવું લાગે છે કે ગામમાં શાંતિ છે પણ તકો ઓછી છે રે શહેરમાં તકો છે પણ શાંતિ ઓછી છે.
હા બિલકુલ સાચું. બંને જગ્યા પોતાના ફાયદા અને નુકસાન બંને હોય છે.
જો આપણે બંને નો.. મરી જાય ને તો કેટલું સારું થાય ને!
હા એવી જિંદગી હોય તો શાંતિ પણ મળે અને વિકાસ પણ થાય.
હું તો ઈચ્છું છું કે ભવિષ્યમાં શહેરમાં રહીને મને ગામ જ શાંત નો અનુભવ મળે
હા સાચું કહ્યું. માનસ ને બંને ની જરૂર હોય. છે. શાંતિપન અને સુવિધાઓ પણ બંને જરૂરી જ હોય છે.
તને યાદ છે આપણે ગામની મુલાકાતમાં તા કેટલું સારું લાગ્યું હતું ને!
હા બહુ જ સારું લાગ્યું હતું દાદી દાદા સાથે સમય પસાર કરવો બહુ આનંદમય હતો.
કાશ આપને હમેશા આવી જગ્યા જ રહી સકતે.
હા પણ જીવન આગળ વધે છે એટલે શહેરમાં પણ એડજસ્ટ કરવું જ પડે છે.
તું સાચું કહે છે તે બંને જગ્યા ને સમજવુ જોઈએ.
ગામ આપણને મૂળભૂત જીવન શીખવે છે અને શહેર આપણને આગળ વધવાનું શીખવે છે.
તે તો તું એકદમ સાચી વાત કીધી છે. આપણે જે વાત કરી હતી ને પછી મેં વધુ વિચારવા લાગી ગઈ હતી કે ગામ અને શહેર બંને અલગ કેવી રીતે મહત્વના છે મને સમજાવજે ને
હું પણ એજ વિચારતી હતી. ખાસ કરીને જયારે મેં શહેરની ભીડ જોઈ ને ત્યારે ગામની સાંદે વધ દરે યાદ આવી ગઈ મને તો.
શેરમાં લોકો એકબીજાને ઓળખ તપા નથી. બસ પોતાના કામમાં જ વ્યસ્ત રહે છે ને?
સાચો છે જ્યાં સમયની બહુ દાઢ હોય છે. એટલે સંબંધો માં
એકદમ સાચી વાત. ગામમાં તો પડોશી પણ પરિવાર જેવા લાગે છે, કોઈ પણ મુશ્કેલી માં તરત જ મદદ માં આવી જાય છે.
હા જ્યા એક એકબીજાને ચિંતા રાખવાની આદત હોય છે એ બહુ સારી વાત છે.
પણ શહેર માં સોપ પિંગમોલ મોટી સ્કૂલો અને મનોરંજન ની ઘણી સુવિધાઓ મળે છે. જે ગામમાં આપણે નથી મરી રહેતી.
એ તો છેજ. ખાસ કરીને ભણતર માટે શહેર બહુ આગળ છે. નવા અવસર મળે છ છે.
ગમાં ટેકનોલોજી ઓછી હોય છ છે, અને કેટલીક વસ્તુ મોડે થી મળે છે.
હા. પન હવે તો ગામમાં પૉ ધીમે-ધીમે બદલાવ આવી રહ્યો છે.
સાચું. હવે મોબાાઈલ ઇન્ટરનેટ અને રશિયાઓ પણ સુધરી રહ્યા છ છે.
એટલે ગામ પન આગળ વધી રહ્યું છે. બસ, શહેર જેટ ટલી ઝડપ નથી.
તને શું લાગે છે ભવિષ્વા લોકો ગામ છોડીને શહેર જતા રહેશે?
કદાચ, પણ કેટલાક લોકો હવે શહેરથી થાકીને ગામમાં પાછા પન જઈ રહ્યા છે.
એ તો સારી વાત છે કા અંગે ગામમાં કુદરત અને શાંતિ બંને મળરી રહે છે
હા એ તો સાચી વાત છે અને તનાવ પણ ઓછો થાય છે જે આજકાલ બહુ જરૂરી હોય છે.
મને લાગે છે, કે બંને જગ્યા ન સંતુલન રાખવું જરૂરી છે.
સાચી વાત છે, જ્યાં કામ ત્યાં શહેર અને જ્યાં શાંતિ ત્યાં ગામ.
તારી સમજાયું એ કોઈ એક જગ્યા સ પુના નથી.
હા બેન જીવનને સરળ અને ખુશ બનાવવા માટે બંનેનું મહજવ સમજવું જ પડતું હોય છે.
આ વાતમાં આપડણે હજુ ઘનું વિચારવાનું બાકી છે ને?
હા ચોક્કસ પણ આ વાતચીતથી મને બહુ સ્પષ્ટતા મળી છે.
મંને લાગે છે કે જીવનની પ સંદગી દરેક ની પરિસ્થિતિ પર આધાર રાખે છે ને?
હા સાચું કહ્યું દરેક વ્યક્તિની જ જરૂરિયાત અલગ અલગ હોય છે એટલે ગામ કે શહેર પસંદ પણ અલગ અલગ થાય છે ને.
હાં કેટલાક લોકો પરિવારમાં તે ગામ પસંદ કરે છે
અને કેટલાક લોકો ભવિષ્ય માટે શહેર પસંદ કર તા હોય છે કારણ કે ત્યાં આગર વધવાની તક વધારે મરતી હોય છે.
ગામમાં જીવન ધીમું હોય છે. એ લોકો પાસે સમય વધારે હોય છે છે.
હા અને એજ કારણે ત્યાં લોકો શાંતિથી જીવન જીવી શકતા હોય છે.
હા શહેરમાં તો દરેક વસ્તુ ઝડપી છે. લોકો પણ ઝરપથી ચાલે છે અને કામ પણ ઝરપથી કરે છે.
સમયની કિંમત વધારે હોય છે. એટલે દરેક જન વ્યસ્ત જ રહેતા હોય છે.
અને વાતચીત કરવાનું પણ ભૂલી જાય છે.
એવું નથી બધા માટે, પણ હા વ્યવસ્થાના કારણે સંબંધો પર અસર પડતા તા હોય છે.
ગામમાં તો સાંજ પડતા જ લોકો બહાર બેસીને વાત તો કરે છે એટલું સુંદર લાગે છે ને?
હા, બહુંજ સુંદર લાગે છે. ત્યાં જીવનમાં એક એક અલગજ આનંદ હોય છે.
પણ શહેરમાં રાત્રે પણ લાાઈટ અવાજ અને ચહલ પહેલ રહે છે.
હા, સાચી વાત. છે, જે શહેર ક્યારેક સંપૂર્ણ શાંત નથી રહેતું.
તને શું લાગે છે, બાળકો માં કઈ જગ્યા વધારે સારી
બાળકો માટે બંને મહત્વના છે. ગામમાં સંસ્કાર મળે છે અને શહેરમાં શિક્ષણ મળે છે.
સાચું એટલે બંનેનો અનુભવ તો લેવા જ જોઈએ ને.
હા લેવા જ જોઈએ, કારણ કે એજ પ્રકારનું જીવન પૂરતું નથી હોતું.
ગામમાં તહેવારો પણ બધા સાથે મળીને ઉજાવાય છે અને બહુ મજા પણ આવે છે.
હા, બહુ મજા આવે છે. ત્યાં એકતા વધારે જોવા મળે છે. એ
એ તો એકદમ સાચી વાત છે, શહેરમાં તો દરેક પોતાના ઘરમાં તહેવાર બનાવે છે અને એકલા
હા, સાચી વાત છે પણ હવે શહેરમાં પણ સમૂહ ઉજવણી થવા લાગી છે હને!
મને લાગે છે કે સમય સાથે બંને જગ્યાએ ફેરફાર તો રહ્યો જ છે ને.
હા, સાચી વાત છે ગામ શહેર જેવી સુવિધાઓ લઈ રહ્યું છે અને શહેર ગામ જેવી શાંતિ શોધી રહ્યું છે.
આજે મને ગામ અને શહેર વિશે એક નવી વાત પણ સર્જાઈ ગઈ તારી સાથ તે વાત કરી કે બંને જગ્યાનું જીવન અલગ છે તે એકબીજા પર આધારિત છે.
હા, સાચું છે ગામ વગર શહેર અને શહેર વગર ગામ બંને અધુરા લાગે છે.
ગામમાંથી જોતો શહેર નો ખોરાક અનાજને દૂધ જે વસ્તુઓ મરે છે ને
હા મળે છે, ખેડૂતોને મહેનતથી શહેરનું જીવન ચાલે છે એ બહુ મહત્વનું હોય છે.
અને શહેરમાંથી ગામને ટેકનોલોજી, શિક્ષણ અને સારવાર જેવી સુવિધાઓ મળે છે. હે.
સાચુ કહ્યું એટલે બંને એકબીજાને પૂરક છે ને!
મને લાગે છે કે લોકો ગામને ઓછું મહત્વ આપે છે પણ એ તો જીવનની મૂળભૂત જરૂરિયાત પૂરી કરે છે.
હા, ઘણી વખત લોકો ભૂલી જાય છે કે ખોરાક પછી તો ગામમાંથી જ આવતો હોય છે.
અને ઊંચી ઇમારતો જોઈને લોકો પ્રભાવિત થઈ જાય છે.
પણ એ બધું ગામના આધાર વગર શક્ય નથી હોતું.
તને લાગે છે કે ગામમાં રહેવાથી જીવન સરળ રહે છે?
હા, સરળ રહે છે પણ ક્યારેક સુવિધાઓની કમી પણ લાગતી હોય છે.
શહેરમાં સુવિધાઓ વધારે છે પણ ખર્ચ પણ વધારે થાય છે.
હા જીવન. ખર્ચની તણાવ બંને વધારે હોય છે.
ગામમાં લોકો ઓછા ખર્ચમાં ખુશ રહે છે. એ પણ એક સારી વાત છે
સાચું ત્યાં સંતોષ વધારે હોય છે
પણ તેરમાં લોકો નવા વિચારો અનેવે નવી તક સાથે આગળ વધે છે
એટલે વિકાસ માટે સહેજ જરૂરી જ હોય છે
હા ભ લાગે છે કે જો ગામમાં પણ જે શહેર જેવી સુવિધા આવી જાય ને તો જીવન વધુ સારું બની શકે
હા સાચી વાત છે એતો અને જો શહેરમાં પણ ગામ જેવી શાંતિ આવી જાય ને તો લોકો વધુ ખુશ રહી શકતા હોય છે
એટલે બંને ના સારા ગુણો જોડવા જોઈએ
હા એ તો સાચી જ વાત છે એજ સાચો છે સંતુલન જીવન કહેવાય છે
હમ આજે હ વિચારી રહી હતી કે ગામ અને શહેર બંનેમાં જીવન જીવન બહુ અલગ જ હોય છે ને
સરળ જીવન જીવતા હોય છે અને શહેરમાં લોકો થોડુંક જટિલ જીવન જીવતા હોય છે
ગામ લોકો એકબીજાની મદદ હંમેશા તૈયાર રહે છે એ વાત મને બહુ ગમે છે
હા ત્યાં કોઈ અજાન પણણ ઓછું હોય છે બધા વચ્ચે નજીકનો સંબંધ હોય છે
શહેરમાં તો પાડોશી પણ ઘણા વાખ કતે ઓ રાખ થી બસ હાઈ હેલો સીધું જ વાત કરી રહે છે
ત્યાં લોકો પોતાના કામ અને સમય સાથે બહુ વ્યસ્ત
હા કામ મારો કો ખુલ્લા મીધર માં રહે છે કુદરત વચ્ચે ઉછરે છે
હા અને એથી તેમનો સ્વભાવ પણ સરળ અને ખુશમીજાજ બને છે
શહેના બાળકોને પારક ફ્લેટમાં જ રમવું પડે છે
પણ શહેરમાં તેમને વધારે સારા સ્કૂલ
એ તો સાચી વાત છે એ દરેક જગ્યામાં બાળકને અલગ અનુભવ મરે છે ને
હા ગામ તેમને કુદરત શીખવે છે. અને શહેર સ્પર્ધા શીખાવતી હોય છે.
તને શું લાગે છે કે જીવનમાં ખુશી ક્યારે વધારે મળે છે. છે.
ખુશી તો વ્યક્તિની વિચારસરણી પર આધાર રાખે છે હોય છે. જગ્યા પણ નહી.
સાચું કહ્યું જો મન ખુશ હોય ને તો ગામ પણ સ્વર્ગ લાગે અને શહેર પણ
સાંજ નથી મળતી હોય.
ગામમાં લોકો ઓછા શાંતિ માં પણ સંતુષ. રહે છે. તે મને બહુ ગમે છે.
હા.